હાલો.
બોલો. હું કરે બેન?
બેન છું, એ તોફાન કરે.
હજે હું તાર બે મઠે કે હું તને જ બે માંથી કઈ.
કઉ છું.
હમ, હ.
ના ખાઉ છે, ગાય તા ખાઉ છે, અને કા ઓકે, ઓકે, તમે જાઉ. હરિદ્વાર જાઉં છે.
બોલ. હરી ગાડું હરિદ્વાર લઈ જાય, એટલે હરિદ્વાર, એમાં હરિદ્વાર જાઉં.
હે ભગવાન. આવ તો, ચાલો, મજા આવશે.
હમ.
હે.
હે.
આવતો, ચાલો મજા આવશે, હરિદ્વાર.
હમ. તંબુ.
બોર
પા ફોન આવ્યો હતો, પાણી માંથી.
કોનો?
શીતલ નામથી પતિપાલે કરાવ્યો, કોને ખબર ફોન આવ્યો હતો.
વાત કરને.
હે.
કરી વાત
અત્યારે ને પછી મેંળું કરું ની નીરાંતે જ ઈએ
ત્યારે કરી લેવાય ને નવરા હોય.
તને કર્યો તો હું જમવા બેઠોને ફોન સાયલન પડ્યો હતો અંદર ખાનામાં તો
છે હા ભાઈશ
હમ બોલ
હ
છે વાદળ વરસાદ છે.
વરસાદ તો હું આવે વાદળા છે.
તો તડકો નઈ હોય ને તોત આજ
તડકો નથી.
તો ગરમી નહી થાતી હોય ને તો
ગરમી તો થાય જ તે ને વાત જ ચો કરીશ.
કોચીન લઈ લીધા.
કઈ બનાવી જ નથી.
કેમ
નથી બનાવ્યું કેવી કેવી ખાઈ લેધું પછી હું બનાવી
હમ તો હારુ હે હમ. બે ત્રણ દી માં રજા આપી દઈ એમ કેતા હતા.
ઉલટી થાય છે.
ના ના આવું બધું કાઢી નાખ્યું.
એટલે હું કાઢ નાખ્યું.
હ હોય ને બધું
છે. હા રજા આપી દે.
ના ઉતારવાનું ટૂંકમાં ધીરે ધીરે ખાવાનું એ બધું કઈ દીધું છે.
અ અયાં ઘરે થી લાવે કે ન્યાં આપે.
ઘરેથી.
છે. અયાંયાથી નથ આપતા ને?
ના ના નયાચુ નો તુ દવાખાનું અયા થી કાઈ નથ આપતા.
બોલ.
સેનો અવાજ આવે.
દિન રમે સે નાલી
તો હા સુનથરાય જો તો હું કરશો
હે
હા ત નથી પ્ર તું કઈ હાચુ નહીં રાખ્યું એમ કાંઈ
કાઈ નથ કરૂ બટેેટા હતા પછી મેં બટેેટા છાક
નો કેતો.
નહી ન તો જ ઉરાઈ તે
દૂધુમા બ પા્ટું રય કુતું રા તેં ના આ પજ તૃસા અને પાયુ ને મે મેં પીધું.
ફોન કે ન તો કયો
કરો પછી ચા ચા હાટુંરાખુ.
ક ત તો ફોન નહી કર્યો હોય.
કરે ને તમારે.
કર લ છે હમ. નીકળી જવા નતો, હે હા પછી.
ઘરે ગયા હતા.
ચોખા દેવા કરે ને.
હા પછી બનાવું મે બનાવવું નથી. પછી પાણી પીને નીધખાય પાસા.
હિમા પપા કેયા.
હારો હતો.
તમપને બનાવ છું.
પેલા કે ચા બનાવ. અ હા બિલકુલ ન. બાબા ને યાદ જવઓ તમે યાર બધા.
એકવીસ હવાફબ ન. તેને એમ કીધું એ કે કે બપોરે હ રસોડ ખોલી લઈ લે છો બપોર હું નઈ હું. મૈયારી ચવાના છે.
હમ્મ.
પાણી તો હશે ને કાલે સટ કે.
કોણ ખબર હવે કઈ ખબર નથી.
ગાયત્ર્રી ફ બાદાતમ કહેતા હતા વળી તો તો મેં કીધુંતે હવાના વહેલા ચાર વાગે જવાના છે એમ. કરતા જાય.
સર હતા ટિફિન બનાવતા હું.
હે.
ખબર હું ગયો ત્યારે ટિફિન બનાવતા બધું વડા ચાવી દેવા ગયો ત્યારે.
તો ત્યાર તો નોતાાર હ કો અત્યારે ત્યારેક હોય.
હા એટલે કાલ. હાજ નો ટાઇમ હોય ને એટલે. થઈ જાય એમ તોમાં. કાલ હાન ન આ સાંજે નીકળે તો કાલ કાલ ન હોય ને સોમવારે પાણી તો.
મળ
બાબા રો કો ન એ બધા આવતા રે બીજા એમ ક કતા હતા. હો કઈ છે કે પંદર દ. બાબા કે હું રોકઈ છે કે પંદરથી.
ી નહીં.
હમ.
રોખશે.
હમ.
હલો.
હા. નહી જ ર ભોર હું થકો પડ સ
રી સાથે ને રમકડા રમ એ ન દે બી સારીને.
હમ.
ઉ નાર કે ના રમકડા હશે ને તો દે નહી. હાથમાંથી ચોટ એ લે છે તો પછી રોવે છે ને બિચાર આલા
શરીર પણ હા ઓલું થઈ ગયો તા પાપા નું શરીર કંઈક સારું કે કહેવાય.
ના પપ્પાએ હ વિકત થઈ ગયોું ને ત ક્યા જોયું તું પછી
હા હા પછી હું ક્યાં નથી ગયો ને ખબર કાંટો પછી ક્યાં ગયા.
એમ નહી પસ તમને ઓપરેશન તો કરાયું હતું ત્યાર તમ હતા ને પછ ક્યાં તમે આવ્યા હતા તે.
હ પછી કે શટ ગ
હા તો મા પાપ પાંચ છો ર હ બીત થઈ જ
હમ્મ.
તો હવે આ ઓલું જમવાનું ઓલું થાય કે સારું થયું.
તં પૈસા કીધું મિત્રો છે ને દોઢ કિલો મામાને જો કે ખબર જ હતી બોર્ડ ફરી ગયા ને એટલે
હામ.
એ કેેરથી કર્યું કાન થી કર્યું એ બધું પૂછવા મળીને્ર એને કઈ ખબર નથી ત કઈ કેતા નહીં એમ ખબર પૂછી લેજ તો કે સારું જો મન કીધું તો.
તો રસ્તામાં જ નો કઈ દેવે.
એટલે મેં એને ન્યાત કહી દીધું રસ્તા માં તે.
છે.
તે મ પ પૈસા પાસસા તો પૂછ લેજસ કે ક્ષીટું દોગ કઈ ખબર નથી શ્ ને આપણને કઈ ખબર નથી શું કેવો ફોટો ને કઈ ખબર જ નથી આપણને શાંતિ કઈ હમ્મ મેગરું કઈ પૂછતો નં ને કઈ ખબર નથી મેર મડ અંદર આંતર માં જમાઈ ગયા છે ને. વાટ વાટવું છે ને વોલ પાડવાનું છે એવું કીધું છે મેં કીધુ તો કે સારું છે તમ હા ત મેં કહી દીધું ને પછ એને નો દી કે સારું જો મને અગાઉ કહી દીધું તમે- -
હ પણ એને ન ખબર હોય ત કામ પૂછ મારા પપ્પા ને- - તો ખબર જ હતી પેલા કહી દીધું તું નઈ ઓલાય તે.
હમ અને પાછું આપ ઈ પાછીને ખબર ના હોય ને પછી એકાબીજું પૂછે પછી એઈ પૂછવા પણ દે ને.
હા એમ.
બેન ને હું છે હું હું છે હું.
પણ દીધી પણ એક વાર કામ વધી ગઈ.
મામા કેવારી કુલર ચારુ ન કરે લાઈટ બિલ આવે. મામા કે કુલ જ ન ચાલુ કરે લાઈટ બિલ આવે અરે મરી જું લાઈટ બિલ આવે તો કોઈયું હવે.
ક્યારે?
કાલ રાતે.
એક લાઈટ બિલ ભૂખકા ખાઢ નાખી મેધુંર્યું આવે તો વારવું તો ખરું ઉનારો તો વાર પછ ક્યાં- - કોલર ચાલુ કરવાનું.
રાતે તો રહી નહોતું હપાતું ખબર છે કેવું થતું હતું બાબા મને તો
સારું છેને એમમ ક્યાં તમે જાવ એમ કેતો બાર પાછું સારું આમ પાછું.
બહાર હારું રે મુંને એમ થાય છે બાર હુઈ જવું પણા બે ને લઈને કેમ થાય.
હમ્મ. એ ભલે હારું એ.